શું બધા મજામાંને?
મજામાં મજામાં.
હું તમને થોડક ઓનલાઈન પેમેન્ટ વિશે થોડુંક કેહેવા માંગુ છું કે, આજના આધુનિક યુગમાં ઓન પેમેન્ટ એ ખૂબ જ જરૂરી છે કે, ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે ઘણી બધી, આપ સુવિધાઓ મળે છે, ઓનલાઈન પેમેન્ટથી અમારે ત્યાં ગ્રોસરી સ્ટોપ સ્ટોર ચાલે છે, જેમાં અમને તે અ પબ્લિક ખૂબ જ ઘણું આવે છે અને, ત્યાં કેસ સાચવવાનો કે અમાને જ કરવાની ખૂબ જ મગજ મારી પડતી હતી, હવે અમે ધીરે ધી પેમેન્ટ લેવાનું ચાલુ કર્યું, તેથી અમાને વધુ પડતું પેલું ન પેલું ન કરે અને જેના કારણે, તે ખૂબ જ જરૂરી છે કે અમે ઓલા પેમેન્ટ જ લએએ, ઓનલાન પેમેન્ટને કારણે ઘણી બધી સુવિધાઓ મળે. તે ખુબ જ જરૂરી છે, ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે, ઘણા બધા ડિસ્કાઉન્ટ મળ ઘણા બધા ફાયદા પણ મળે છે, અમે ઓનલાઈન પેમેન્ટ જ્યારે પણ કરીએ. ત્યારે આપણને ખુબ સારી એવી સુવિધાઓ પણ મળે છે, અને ઓનલાઈન કરવાના કારણે, કેટલાક વર્ષોથી ઓનલાઈન પેમેન્ટ હું વાપરું છું. તો મને, ઘણી એવી એ સારી એવી જેમ કે યુ પી આઈ કોડ. કેબિટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડને, સૂચિત કરીએ છીએ શકીએએ. જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. અને જેને પણ ઓનલાઈન પેમેન્ટ કરી ખબી તે પણ, જરૂરી છે.
હવે હું તમને ઓનલાઈન પેમેન્ટ વિશે થોડુંક કેમ. નેટ બેંકિંગ નેટ બેંકિંગ આમાં ટમે તમારી બેંક બેંક ની ઓફિસિયલ વેબસાઇટ કે ઓફિશિયલ વેબસાાઈટ ઓપન કરી યુઝર આઈ ડી. યુઝર આઈ ડી અને પાસવર્ડ લોગ ઇન કરી. પાસપોર્ટ ટ્રાન્સફર કરી કરી શકો છો. આનો ઉપયોગ મોટા ભાગે મોટી મોટી રકમ ના વ્યવહાર. એમ પી એસ એન એફ કે આર ટી જી એસ ટી માટે થાય છે, ઓનલાઈન પેમેન્ટ ના ફાયદા. ત્યારે અને ગમે ત્યાં આ સુવિધા ચોવીસ કલાક અને ત્રણસો પાસઠ દિવસ ચાલુ રહે છે રાત્રે રાત્રે કે રોજના દિવસે પણ હા ચાલુ રહે છે રોકડ રોકડ ની ચિંતા રહેટી નથી તી ખિસ્સામાં વધારે રોકડ રાખવાની જરૂર પણ પડતી નથી હિસાબ રાખવાની સરળ છે તમે જે પણ પેમેન્ટ કરો છો તેની ફ્રી એપ્લિકેશન મા સેવ એપ્લિકેશનમાં સેવ રહે છે જેથી મહિનાના અંતે જાણી શકો છો કે તમે કેટલા પેમેન્ટ થયો છે અને ક્યાં પેમેન્ટ થયું છે સૌથી મહત્વની વાત યુપે આઈ પીન નો ઉપયોગ કરી ફક્ત પૈસા મેળવા પૈસા મુ મોકલવાના પૈસા મોકલવા મા તે થાય નહી પૈસા મેળવી પણ શકાય છે
પછ્ચીમે હાંજે આવા હે ને હાંજે તો હાંજે એટલે કે કેટલાક વાગે
પાસવર્ડ કે ઓટીપી ક્યારે કોઈને આપવો નહી બેંક ના કર્મચારી પણ ક્યારેય આ વિગતો ફોન ફોન પર માંગતા નથી અજાણ વ્યક્તિ દ્વારા મોકલે લિંક પર ક્લિક કરવું નહી તમારે આવી
તું એમ ઓફિસ બોલાવાના ને
તમારે આ વિષય પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ
તમારી વાત સાચી છે કે પહેલાના સમયમાં ઓનલાઈન પેમેન્ટ ઓ ઓછું વાપરતા હતા અને મોટો ફાયદો પણ છે કે સમયની બચત લાંબી લાઈનમાં ઉભી રહેવો જરૂરી નથી વીજળીનું બિલ ગેસ નું બિલ કે અન્ય બિલ અ તરત જ ચૂકવાઈ જાય છે જે ખુબ જ જરૂરી છે ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે ઘણી બધી આપણને સુવિધાઓ પણ મળે છે અને તેના કારણે આપણને તે ઓનલાઈન પેમેન્ટ કરવાની ખૂબ જ આનંદ આવે છે ઓનલાઈન પેમેન્ટમાં ઘણી બધી આપણને સુવિધા વ્યાપારીઓને પણ ઘણી બધી ફાયદો થાય છે જેમ કે સરકારને લાંબા સમય સુધી નાણાંઓ ચૂકવા ચૂકવવાના કે ટેક્સ ચુકવવાનું કે અન્ય માહિતી ચુકવણી તે ખુબ જ જરૂરી છે સરકારશ્રીને આપણે ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ અને તેના લીધે આપણે ઘણા બના વ્યાપારો અને ઘણી બધી માહિતી આપીએ છે જો ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે ઘણી બધી અ આપણને રાહત મળે છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ ના ઘણા અ ફ્રોડ થાય છે જેમકે કોઈને ઓટીપી આપવો નહી કોઈને પાસવર્ડ શેર કરવા ન અને તે ખૂબ જ જરૂરી છે કે ઓનલાઈન પેમેન્ટ કરવી એ ખૂબ જ જરૂરી છે ઓનલાન પેમેન્ટ કારણે ઘણી બધી સુવિધાઓ આવે છે ઓનલાઈન પેમેન્ટ એ કરવી આપણે ખૂબ જ જરૂરી બને છે
હા તમારી વાત સાચી છે કોઈ પણ લિંક પર ક્લ અજાણી લિંક પર ક્લિક કરવું નહીિ કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારે સ્કેમ થવાની સંભાવના રહેલી છે વોટ્સઅપ કે એસએમએસ પર આવેલી કોઈ બી ઓટીપી કોઈને શેર કરવો નહીિ કોઈ કોઈ પણ વ્યક્તિને સ્ક્રીન શેર કરવી નહી. બેંકની વિગતો અને ઓ ટી પી ક્યારેય કોઈને શેર કરો નહીં તમારે યુ પી આઈ એ ટી એમ કાર્ડ, પાસવર્ડ, સી સી વી નંબર અઠવા મોબાઈલ નંબર પર આવેલ ઓ ટી પી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવાર હોય કોઈ પણ બેંક કર્મચારી ગ્રાહક સેવા અધિકારી કે સરકારી અધિકારી ક્યારે ફોન પર તમારી વિગતો માંગતા નથી.
તમારી વિગતો માંગતા નથી તમારે વીજળીનું બિલ વીજળીનું બિલ બાકી હોય તો તે ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છે. ઓનલાઈન પેમેન્ટની ઘણી બધા ફાયદા છે. દુકાન પર દુકાન પર આવીને અથવા કોઈ પણ જગ્યાએ દુકાન પર ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છે. તમા તમારા નામે એક પણ પાર્સલ આવ્યું હોય તો તે ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છે, ઓનલાઈન પેમેન્ટ ના ઘણા બધા ફાયદા છે. જો ક્યારેય છેતરપિંડી થઈ જાય તો શું કરવું? જો જો કમની તમારે જો તમારી સાથે એક વાર છેડાર પેંડી કે ઓના ફ્રોટ થાય શકે થઈ જાય તો સહેજ પણ ગભરાવું નહીં સરકારને નેશનલ નેશનલ સાઈબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર ફોન કરવો અને ફરિયાદ નોંધવી બે થી ત્રણ કલાકની અંદર ફરિયાદ નોંધાઈ જશે અને ફ્રોડ કરનારની જાણ થઈ શકશે. માટે કોઈને પણ ઓ ટી પી કે શેર કરવું કો નહી.
ઓ ટી પી કે શેર કરો નહી ઓનલાઈન પેમેન્ટ ના ઘણા બધા ફાયદા છે અને ગેરફાયદા પણ છે.
તમાર બજેટ કેટું છે?
ડેબિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તમે ઓનલાઈન ખરીદી કરી ઓલાઈન ખરીદી કરતી વખતે કાર્ડ પર લખેલ સોળ આંકડા નો નંબર એક્સપર્ટ ડેટા પાછળ આવેલ ત્રણ આંકડાની સી સી વી નંબર ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છો. સુરક્ષા માટે ટેપ ટુ પે પણ ખુબ જ લોકપ્રિય છે. નેટ બેંકિંગ આમાં તમારે તમારે બેંક ની ઓફિશિયલ વેબસાઇટ કે એપને એપ યુઝ કરીને ઓનલાઈન પાસવર્ડનો યુઝ કરી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
રેડી હો તો હા તમે કીધું તે એ સાચી વાત છે કે ઓનલાઈન પેમેન્ટ આપ આ વાપરવું એ ખુબ જ જરૂરી જરૂરી બને શે. ઓનલાન પેમેન્ટ કરવાથી આપણને ઘણી બધી સુવિધાઓ મળે છે. ઓનલાન પેમ ના કારણે આપણને તેમાં ઘણા બધા ઉપાયો મળે છે ઓનલાન પેમેન કરવાથી આપણને ઘણી બધી સુવિધાઓ મળે છે જેમકે તમે કીધું તેમ પાર્સલ લેવા જયે ત્યારે પણ આપણે પેમેન્ટ કરી શકીએ છે. કોઈ જગ્યા ગ્યાએ લાઈનમાં ઉભું રહેવાનું પટાણે ટ્રેન ટિકિટ કે અન્ય વસ્તુઓ પણ આપડે સરળતાથી ઉમ અ સુધારી શકી શે અને જેના લીધે આપણને ખુબ જ જરૂરી છે કે ઓનલાઈન પેમેન્ટ કરવું જોઈએ. તમારે શું માનવું?
હા, બરાબર છે પરંતુ કોઈ પણ ત્રીજી વ્યત સાઇટ પર પોતાનો પાસવર્ડ કે લિંક કોઈ પણ લિંક પર ક્લિક કરી ઓ ટી પી કેવું શેર
કરે છે પોારે કલાકવું પડે છે.
પે સટ કરવા માટે તમારે એ જ મોબાઈલ નંબર ઉપયોગ કરવો જોઈએ.
એ એપ સેટ કરતી વખતે એ સિસ્ટમ કાર્ડ તમારે એ જ, ફોનનું હોવું જોઈએ યુપીઆઈ સિસ્ટમ બેંક સાથે, વેરફેર
વેરિફિકેશન કરવા માટે તમારે ફોન નંબર, એક ઓટી ી, એસ, એમ એસ મોકલે છે તેઠી ખાતરી કરે છે કે, તમારી સીમ કાર્ડ એસ એમ એસ અકાઉન્ટન્ટ બે અકાાઉન્ટ બેલેન્સ હોય. એપ ઓપન ઓપન થતા જ સૌથી પહેલા ફોન લોગ ન કરવાનો હોય છે. તમારો ફોન જે મેન
મેન ફોનનો જે મેન નંબર હોય તે લખવાનું હોય છે અને પછી ઓ ટી પી. ઓ ટી પી જનરેટ કરવાનો હોય છે, જો તમારે ફોન
ફોન ફિંગરપિન્ટ કે કેસ કેશ આઈડી સુવિધા હોય તો તેનો તેનો ઉપયોગ કરવો જોઈએ. જય્યારે તમે જ્યારે તમે બેંક અાઉન્ટ લિંક કરશો ત્યારે તમારે. આ પિન્ટ બનાવ ત્યાં ઘાતે તમારે ધ્યાન રાખવું કે એપિન સરળ અને તમને યાદ રહી તેવો હોય.
હા તમારી વાત સાચી છે કે એવો જવો જોઈ કે સરળ અને તમને પિંડ યાદ રહે. ઓનલાઈન પેમેન્ટ ના ઘણા બધા ફાયદા ચાલો આપણે આગળ પણ એ રીત વાત કરીશું.